હા કેમ
કેમ છો મજામાં? હા મજામાં એકદમ. અવાજ આવે છે મારો?
હા હા કમપ્લેટ. બોલો બોલો.
બોલો બોલો. આ તો મને અચાનક યાદ આવી ગ્યુ. તું કંઈક અ ફરવા જવાનું પૂછતીતી તો મને એમ થ્યુ વાત કરી લઉ શું કેતીતી?
હા એ હું તો એમ વિચારતીતી કે, આપડે બધાં બઉ ઘણો ટાઈમ થઈ ગ્યો છે
ટાઈમ થઈ ગ્યો છે. તો આપડે ફરવા જઈએ એમ. હા એ મને વિચાર આવેલો. ઘણાં ટાઈમ થઈ ગ્યો સે બાર કઈ ગ્યા નથી અને વાત તાવરણ પણ એવું સરસ થઈ ગ્યું સે. ફરવા જવાનો એકદમ મઅ-પરફેક્ટ સમય સે.
આ હા. હા એતો તમે સાચી વાત કહી. કારણ કે, જુઓને પેલ્લા કેવું હતું કે અ બો ગરમી હતી. પણ હવે તો અત્યારે તો વાતાવરણ થોડું સારું થઈ ગ્યું છે.
થઈ ગ્યું છે. હા.
હા એટલે.
હા એટલે. ફરવા માટે.. તમને કેવી જગ્યાઓ પસંદ આવે? મને તો... આ ડુંગર જેવી આમ જંગલ જેવું હોય, આમ ગુજરાતમાં છે, આપડે જુનાગઢ છે, ગિરનાર એવી જગ્યાઓ મને બોવ ગમે તમે ક કયો કઈ સાઈડ તમને મજા આવે વધારે?
અ.. મને
અ.. મને તો જોઓ ને
તમે કીધું એમ કે, પર્વત, ડુંગર, જંગલ એ બધું પછી ટ્રેકિંગ હોય. થોડું એડવેન્ચર હોય, થોડા ડર હોય. એવી જગ્યા જે હોય એ વધારે પસંદ આવે એમ.
પસંદ આવે એમ. આયાં આપડે ડુંગરને એવું તો ગિરનારમાં છે પછી પાવાગઢના ડુંગર છે, ચોટીલાના ડુંગર છે. અને સાપુતારા પણ હિલ સ્ટેશન છે સરસ. ગુજરાતમાં તો સારી જગ્યાઓ છે બધી.
આહા અ તમે કહ્યું ને સાપુતારા એ એક જગ્યા જેમા છે. ચ્છા કારણ કે, મેં મેં ગઈ તો નથી. પણ મેં ઘણા ટાઈમથી સાંભળ્યું છે. તયનું અને અ ગ મેં એવી જગ્યાએ ગઈ નથી.
ગઈ નથી કોઈ
આ કેવી રીતના સ્પેશિયલ નથી ગઈ એમ. આમ કેમ્પમાં અમુકવાર ગઈ છું. અમુકવાર અ ક્યાંક કોલેજ બોલેજમાંથી. પણ આમ કેવાય ને કે અ અને હા જો તમે ટ્રાવેલિંગની વાત કરી.
ટ્રાવેલિંગની વાત કરી તો કહુ મને સોલો ટ્રાવેલિંગ બોવ ગમે. ઓ હો. સોલો ટ્રાવેલિંગ માટે હું સલાહ આપી શકું મેં સોલો ટ્રાવેલિંગ કરેલું છે. હું એકલો હોવ ઈચ્છા થાય એટલે ઘણીવાર બહાર જતો હોઉં છું. બે ત્રણ વાર આઉટ ઓફ સ્ટેટ પણ ગયેલો છું. એના માટે પણ આપડે ધ્યાન બ‌ઉ રાખવું પડે. એમાં એડવાન્સ બુકિંગ કરાવવું પડે. જગ્યાઓ પહેલા નક્કી કરવી પડે કે ક્યાંથી કઈ જગ્યાએ જવાનું?
અ હા એ તો તમે સાચી વાત કહી અને ખાસ કરીને મહિલાઓને તો ઘણું બધું ધ્યાન રાખવું પડે.
પડે હા ને એમને સેફ્ટી માટે બધી વસ્તુઓ પણ જોડે રાખવાની હોય એ સારું રહેે એમના માટે
હા હા સાચી વાત છે તમારી અ અને અ સોલો ટ્રાવેલિંગ તમે કરેલું છે બરાબર અ મેં ક્યારે નથી કર્યું તો તમે જયારે સોલો ટ્રાવેલિંગ કર્યું. તો તમને એમ ડર ના લાગ્યો કે હું ઇન કેસ
અ ઇન કેસ કોઈ મુસીબત માં ફસાઈ જઈશ કે મને પ્લાનિંગ ની ફાવે તો હા એ ડર તો લાગે જ આપડે બહાર જતા હોય એકલા હોય કોઈને ઓળખતા ના હોય. એટલે મનથી એવું લાગે કે કઈ થઈ જાય તો એમ પણ આપણે હિંમતથી અને આપડે પ્લાનિંગ એવું સારું કરી લેવાનું. પ્લાનિંગમાં કેવું આપડે એમરજન્સી કોન્ટેક્ટમાં ફેમિલી મેમ્બર ના નંબર રાખ પણ આ અને આપણેે સેફ્ટી માટે ઘણી વસ્તુઓ જોડે રાખવાની એટલે ક્યાંય ફસાઈ જઈએ તો આપણે નીકળી શકીએ અને ઇમરજન્સી માટે જે હેલ્પલાઈન નંબરો છે એનો પણ આપડે ધ્યાન રાખવાનું
અ હા તો સાચી વાત છે તમે કહ્યું કે ઇમરજન્સી કોન્ટેક્ટ ને બધું રાખવાનું હોય બીજું એક હોય કે આપણે
જો એક હોય કે આપણે એલર્ટ રહેવાનું હોય હા એકદમ સાચી વાત કીધી
આ હા પણ બીજી એક વસ્તુ જે છે ઘણી વાર લોકો બીવડાવતા હોય છે કે તમે બહાર જશો તો આમ થશે તેમ થશે પણ સાચે કહુ અમુક વાર કેવું થાય છે કે આપડણે બહાર જઈએ આમ સ્પેશિયલી જયારે પહાડોમાંને બધે જઈએ ને તો તેના લોકો બહુ પ્રેમાળ હોય છે આપણને ખુબ આવકારે છે
આવકારે છે હા એ ત્યાંનું એ મને બહુ જ વાત ગમે છે એ બધા લોકો એ આવકારો સારો આપે આપણ ને એમના ઘરના સદસ્યો એ માને મહેમાનોને બહુ સારી રીતે રાખે છે ઘણી જગ્યાએ અમારે એવો અનુભવ થયેલો છે કે જઈ આપડે કઈ મદદ જોઈ હોય તો એ ખુલ્લા મનથી મદદ કરે ઘરમાં આવકારો આપે જમવાનું આપડે કઈ તકલીફ હોય તો એ પણ પણ એ કરે છે ઘણા સારા લોકો હોય છે
હા એ તો તમે સાચી વાત કીધી કે તાના લોકો જે હોય એ ઘણા સારા હોય છે અને બીજી એક વસ્તુ હોય છે કે અ આપણને નવાઈ લાગે એવી વસ્તુઓ કે અહીંયા આવી વસ્તુ વસ્તુ છે એ લોકો માટે રોજિંદા જીવનની વસ્તુઓ હોય એમ એ લોકોને નવાઈ જ ના લાગે
ના લાગે હા એમનું રોજબરોજ ના જીવનમાં એ બધું બો થઈ ગયેલું હોય એમને એમ એની આદત પડી ગઈ હોય અને એ લોકો મહેમાનો જે આવે એમને જે આપણે ફરવા જઈએ આપણે ટુરિસ્ટ તરીકે જઈએ પણ એ મહેમાન તરીકે આવકારો આપે એ બહુ
હા અને બીજી
અને બીજી એક વસ્તુ મને બહુ ગમે છે કે તાના જે ગાઈડન્સ હોય ને હ ગાઈડ જે હોય
એ લોકો અ એમાં કેવું કે આપડે ઉદાહરણ તરીકે હું ગુજરાતમાં હોઉ અને મને એમ મધ્યપ્રદેશના કોઈ મંદિર વિશે કે કોઈ બીજી એક સારી ફરવાના સ્થળ વિશે કોઈ અ એવી ખોટી માન્યતાઓ હોય તો આપડે ત્યાં જઈએ તો તેના ગાઈડ આપણને સમજાવે કે લોકો આ માને છે પણ આવું નથી આ છે તો આપણે નવી નવી માહિતી પણ બો જાણવા મળે આપડે જઈએ તો ટ્રાવેલિંગ કરીએ તો
કરીયે તો હા એ આપડે ખોટી આપડે કોઈ જાણકારી હોય તો એ આપણને સુધારી આપ આપે અને સાચી જે ઈતિ ઇતિહાસ હોય આખી જગ્યા નો પહેલે થી જે હોય ને ત્યાંની જે અ ઋતુઓ પ્રમાણે જે કઈ ઋતુ માં ક્યાં જઈએ ક એ બધું આપણને માહિતી પણ આપે એ પણ બહુ સારી વાત છે
હા એ તો સાચી એ તો છે જે એમ અને અ બીજી એક વસ્તુ કે આપણે જઈએ ને જયારે સોલો ટ્રાવેલિંગમાં તો આપણે ઘણી બધી વસ્તુ શીખીએ જેમ કે ટાઈમ મેનેજમેન્ટ છે પછી થોડુંક
અ થોડું પ્લાનિંગ છે
કે હું તો આળસુ માણસ છું મને સવારે વહેલા ઉઠવાનું ન ગમે પણ જયારે ટ્રાવેલિંગમાં જઈએ તો તમારું શેડ્યુલ તમારે ફિક્સ રાખવું પડે કારણ કે જો કલાક પણ આગ પાછો થયો ને તો તમારે બધા ટ્રેનિંગ ના ટાઈમિંગ એ તો તમારી કોઈ ફરવાની સ્થળ છૂટી જાય એવું થાય
જાય એવું થાય હા એ ટાઈમ નું બોવ સમય નું બોવ ધ્યાન રાખવું પડે અને એના સિવાય જે આપડું પ વાહન વ્યવહાર નું હોય એમાં પણ એના લીધે નુકસાન થાય ઘણી વાર ચૂકી જઈએ ટ્રાફિકના લીધે આપડે હેરાન થઈ જઈએ. ઘણી વાર એવું થાય પોહોંચી ના શકીએ ટાઈમ પર એનું ધ્યાન રાખવાનું થાય. અને ટ્રાવેલિંગમાં આપડે સામાનનો પણ ધ્યાન રાખવો પડે એટલો જ.
હા એ તો સાચી વાત છે કે આપણે ટ્રાવેલિંગ કરતા હોઈએ કારણ કે ગ્રુપ હોય જૂ થ હોય આપણી જોડે તો કેવું એક બીજાનું સામાનને બધાનું ધ્યાન રાખી લઈએ. પણ આ તો આપણેે એકલા હોઈએ તો આપણું સામાન આપણું ટાઈમિંગ પછી કઈ સ્થળે કે ટલું રોકાવું એ પણ ધ્યાન રાખવું પડે કે આટલાયની જગ્યાએ આટલો જ ટાઈમ વિતાવવાનો છે એમ.
છે એમ હા અને હું તો એવું માનું છું કે સ્કૂલની જે નાના છોકરાઓની ભણતર છે એની સાથે એમને આમ થોડા થોડા ટાઈમે બહાર પણ લઈ જવા જોઈએ. એમાં નાના છોકરાઓને આ દુનિયામાં કઈ રીતે બધું વ્યવહાર થાય છે બધું એમને જાણવા મળે એ વિકાસ થય સકે એમનો બધી રીતને સર્વાંગી વિકાસ.
અ હા એ તો સાચી વાત છે કે માત્ર ક્લાસરૂમ સુધી ન હોવું જોઈએ. એમને પણ આવી રીતના અ પ્રવાસ પર લઈ જવા જોઈએ.
જવા જોઈએ. હા. અમારે સ્કૂલ માંથી પ્રવાસ માં લઇ ગયેલા એ બે ત્રણ વાર હું ગયેલો છું બાર એટલે એનો મને અનુભવ છે ત્યારથી જ મને રસ પડી ગયેલો ટ્રાવેલિંગનો અને બાર બધે નવું નવું વસ્તુ જાણવાનો નવી સંસ્કૃતિ જાણવાનો લોકોને સમજ વાનો બો આનંદ આવે એમાં.
અ મને પણ મજા આવે. સ્કૂલમાં તો ઓછું પણ મારું જે ટ્રાવેલિંગની જર્ની છે. કોલેજમાં વધારે ચાલુ થઈ જે એન એસ એસ ના કેમ્પ્સ આવે સ્પોર્ટ ના કેમ્પસ આવે ટ્રેનમાં પેલ પહેલા તો પેલી વાર બેઠી જ્યારે મારે સ્પોર્ટ્સના લીધે જવાનું થયું ત્યારે.
તો જયારે અ આ બધામાં જઈએ ને તો આપડામાં એક આત્મવિશ્વાસ આવે
કે ના આ આપણે જે છે, આટલું જોયેલું છે, આપણે કરી શકીએ છીએ ને ઇનકેસ એવું કયું કોક દિવસ કે આપડે અ ફેમિલી સાથે કોઈક ટ્રીપ પર ગયા હોય કે ગમે તે ગીયા હોઈએ. તો અહીંયા છૂટી ગયા કે આપડે રહી ગયા તો આપણને એવું બીગ ના લાગે કે હવે હું શું કરીશ કેમનું ક ટિકિટ બુક કરાઈ દીએ ને ઘરે એવું
ઘરે એવું. હા આપડે જાતે આપડો રસ્તો શોધી હકીએ એનાથી આપડામાં હિંમત આવી જાય પેલા આપડે એવું કરેલું હોય ને એટલે
આ હા.
અને આ પહાડો જંગલો એને સિવાય દરિયા કિનારા વાળા વિસ્તારમાં પણ ખુબ મજા આવે એમાં ખાસ કરીને જે સૂર્યાસ્તનો સમય હોય એ વખતે બો રમણીય દ્રશ્ બધા
આ હા એ તો તમે સાચી વાત કહી કે માત્ર પહાડો જ નહીં જોકે હું તો અ માઉન્ટેન પર્સન જ છું. પણ તો પણ ખાલી પહાડોની આપદે દરિયા કિનારાની જગ્યાએ જઈએ. અને અત્યારે તો પેલી બધી અ જે છે, ઉપલબ્ધ હોય છે, કે તમે દરિયાની અંદર પણ જઈ શકો છો સ્કૂબા ડાઇવિંગ ને બધું
હા દરિયાની અં દરનું જે જીવન હોય માછલીઓ હોય એ બધી અલગ અલગ કેટલા પ્રકારની હોય. આ દુનિયામાં એટલો પંચોતેર ટકા તો પાણી છે, દરિયાની અંદર ને તો બો મોટું જીવન છે. આપડે એ જોયું જ નથી. એ જોવાની મને બો ઈચ્છા થાય.
હા. અને ખાસ કરીને આપણે જે રીલ્સમાં જોઈએ જયારે બીજા બધા કન્ટ્રીની જે સાઈટ છે, તે અહિયાં જઈએ જોઈએ.
એ જોઈએ.
તો આપણને એવું થાય કે આ તો જોવું જ પડે આ નથી જોયું તો શું જોયું એમ
હા સોશિયલ મીડિયાથી અત્યારે ઘણી બધી માહિતી મળે કે અહિયા આવી જગ્યાએ જઈ હકાય આ રીતે જઈ શકાય. એમાં ટ્રાવેલિંગનો એ પણ અનુભવ આપડે સારો બનાવી દે એ કહી દે કે આ આ ઋતુમાં આ જગ્યાએ જાઓ આ ટાઈમે આ જગ્યાએ જાવ એટલે સૌથી સારો અનુભવ થાય. એ બો અત્યારે સારું થયું છે.
હા એ તો સાચી વાત છે. સારું સારું તમારી સાથે વાત કરીને અ ઘણું બધું જાણવા મળ્યું નવું નવું વસ તુ સ્થળો વિશે ને મુસાફરી વિશે
હા આપણે હવે ટૂંક સમયમાં પ્લાન કરીએ કઈંક નવો ફરવા જવાની
હા હા હા મળીએ આવજો.